હા.
શું મિત્ર મારો અવાજ આવી રહ્યો છે?
હા, મિત્ર આવી રહ્યો છે.
કેવી ચાલે છે લાઈફ અત્યારે?
હા, સારી જ ચાલી રહી છે, મજાની લાઈફ. તમારી કેવી ચાલી રહી છે?
મારી પણ સારી ચાલી રહી છે. શું તમે અત્યારે ફ્રી છો?
હા મિત્ર હવે હું ફ્રી જ છું.
થોડો સમય મને આપી શકશો?
હા મિત્ર, ચોક્કસ.
હા. તો મિત્ર આજે આપણે વાત કરીશું પરિવહન નું મહત્વ. પરિવહન એ માનવ જીવનનો અભિન્ન ભાગ છે. પ્રાચીન સમયથી લઈને આજના આધુનિક યુગ સુધી પરિવહન માનવ વિકાસ નું મુખ્ય સાધન રહ્યું છે. એક સ્થળેથી બીજા સ્થળે માણસો માલસામાન અને સેવાઓને સુરક્ષિત ઝડપથી અને સરળતાથી પહોંચાડવાની વ્યવસ્થા ને પરિવહન કહેવામાં આવે છે. આજના યુગમાં પરિવહન વિના જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. દેશના આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ ઔદ્યોગિક ઉત્પાદન, કૃષિ, વેપાર, શિક્ષણ, આરોગ્ય અને પ્રવાસના વિકાસમાં પરિવહનનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ભારત જેવા વિશાળ દેશમાં માર્ગ, રેલવે હવાઈ અને જળ પરિવહનનો વ્યાપક વિકાસ થયો છે. પરિવહન ના વિકાસ થી લોકોનું જીવન વધુ સુત સરળ, ઝડપી અને સુભળભર્યું છે. એક સ્થળે થી બીજા સ્થળે લોકો અઠવા માલ સામાનને પહોંચાડવાની પ્રક્રિયાને પરિવહન કહેવામાં આવે છે. પરિવહન માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ દેશના વિકાસનું મજબૂત પાયાનું માધ્યમ છે. માર્ગ પરિવહન સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પરિવહન છે. બસ, કાર, ટ્રક, ટ્રેક્સી રિક્ષા, બાઈક અને સાયકલ જેવા વાહનનો માર્ગ પરિવહનના મુખ્ય સાધનો છે. ગામડા માટે શહેર સુધી પહોંચવા માટે માર્ગ પરિવહન સૌથી અનુકૂળ છે. ભારતીય રેલવે વિશ્વની સૌથી મોટી રેલવે વ્યવસ્થાઓમાંની એક છે. લાંબા માટે મુસાફરી, અને મોટા પ્રમાણમાં માલસામાન ના પરિવહન માટે રેલ્વે સૌથી સસ્તું અને વિશ્વસનીય સાધન છે. વિમાન દ્વારા થતું પરિવહન સૌથી ઝડપી છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી તાત્કાલિક સેવાઓ વ્યાપાર અને પ્રવાસન માટે હવાઈ પરિવહન નો વિશેષ મહત્વ છે. દરિયાઈ જહાજો અને નદીઓમાં ચાલતી બોટ દ્વારા થતું પરિવહન જળ પરિવહન કહેવાય છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે જળ પરિવહન ખૂબ જ ઉપયોગી છે. પરિવહન દેશના આર્થિક વિકાસ નું મુખ્ય સાધન છે. કાચો માલ ઉદ્યોગ સુધી અને તૈયાર માલ બજાર સુધી ઝડપથી પહોંચે છે. વેપાર અને ઉદ્યોગ નો વિકાસ પરિવહન પર આધાર રાખે છે. દેશની અંદર અને વિદેશમાં માલસામાનની આયાત નિકાસ માટે પરિવહન અનિવાર્ય છે. સારા પરિવહનથી વેપારમાં વધારો થાય છે અને અર્થતંત્ર મજબૂત બને છે. ખેડૂતો તેમના પાકને બજારમાં સરળ તાથી પહોંચાડી શકે છે. ખાતર બિયારણ અને કૃષિ સાધનો પણ સમયસર ખેડૂતો સુધી પહોંચે છે. આર્થી કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. ઉદ્યોગો માટે કાચો માલ મશીનરી અને તૈયાર માલ ના પરિવહન માટે સારી વ્યવસ્થા જરૂરી છે. પરિવહન વિના ઉદ્યોગોનો વિકાસ શક્ય નથી. વિદ્યાર્થીઓ શાળા કોલેજ અને યુનિવર્સિટી સુધી સરળતા થી પહોંચી શકે છે ડુંમના વિ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં પરિવહન મદદરૂપ બને છે. દદીઓને હોસ્પિટલ સુધી પહોંચવા માટે એમ્બ્યુલન્સ અને અન્ય પરિવહન સેવાઓ ખુબ જ જરૂરી છે. દવાઓ અને આરોગ્ય સાધનો પણ સમયસર પહોંચાડવામાં પરિવહન મદદ કરે છે. ભારત અને ગુજરાત જેવા રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે સારો પરિવહન જરૂરી છે સારી માર્ગ વ્યવસ્થા રેલવે અને હવાઈ સેવાઓથી પ્રવાસીઓની સંખ્યા માં વધ વધારો થાય છે. પરિવહન ક્ષેત્રમાં લાખો લોકોને રોજગાર મળે છે. ડ્રાઈવર, કંડક્ટર, મેકનિક, પાઈલટ રેલવે કર્મચારી બંદર કર્મચારી વગેરેને રોજગારી મળે છે. પૂર આવે ભૂકંપ આવે વાવાઝોડું જે કુદરતી આફતો સમય રાહત સામગ્રી અને બચાવ ટુકડીઓને ઝડપથી અસરગત વિસ્તારોમાં પહોંચાડવામાં પરિવહન મહત્વ ખુબ વધી જાય છે. આજના વર્તમાન સમયમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, ઈલેક્ટ્રીક બસ, ઈલેક્ટ્રીક કારમા ટ્રાફિક સિસ્ટમ અને ઓનલાઈન ટિકિટ બુકિંગ જેવી આધુનિક સુવિધાઓ પરિવહનને વધુ સરળ અને ઝડપી બનાવી રહી છે. જેમ પરીવહન સુવિધાઓ છે તેમ પરીવહન કેટલીક સમસ્યાઓ પણ છે. ટ્રાફિક જામ માર્ગ હવા પ્રદુણ ઇંધરનો વો વપરાશ ખરાબ રસ્તાઓ વાહનોની વધતી સંખ્યા સમયને પડકારો. આ સમસ્યાના ઉકેલ માટે ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું. જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવો. ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવું. માર્ગોની ગુણવત્તામાં સુધારો કરવો. વૃક્ષા રોપણ કરીને પ્રદુષણ ઘટાડવું. વાહનો નિયમિત સર્વિસ ભારત ઝડપથી આધુનિક પરિવહન તરફ આગળ વધી રહ્યું છે. હાઈસ્પીડ રેલ સ્માર્ટ રોડ ઇલેક્ટ્રિક વાહનો ગ્રીન એનર્જી અને ડિજિટલ ટેકનોલોજી દ્વારા પરિવહન મોટું સુરક્ષિત અને પર્યાવરણ મિત્ર બની રહેશે. તો મિત્ર તમમે પર્યા્ત પરિવહન વિશે થોડી માહિતી આપશો?
હા મિત્ર તમે કેવી રીતે કે પરિવહન એટલે લોકો અને માલસામાન એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની વ્યવસ્થા ને માનવ જીવન પરિવહ ન ખૂબ જ મહત્વ છે. અને આજના સમયમાં પરિવહન વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. તમે ખુબ જ સારી વાત કરી કે એ સારી વાત હતી કે પ્રાચીન સમયમાં લોકો પગપાળા અથવા પ્રાણીઓની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા સમય જતા પરિવહન ના સાધનોમાં વિકાસ થયો અને આજે આપણી પાસે બસ કાર ટ્રેન વિમાન જહાજ અને અન્ય અનેક સાધનો ઉપલબ્ધ છે. અને પરિવહન ના ઘણા બધા એવા પ્રકારો પણ છે. જેમ કે રસ્તા અને રેલવે દ્વારા થતું પરિવહન. જમીન પણ જમીન પરિવહન પણ કહેવાય છે તેમાં એવી ઘણી બધી પરિવહન માટેના સાધનો પણ છે જે બસ કાર ટ્રક રિક્ષા મોટર સાયકલ ટ્રેન વગેરે નો એમાં સમાવેશ થાય છે. અને રસ્તા પરિવહન સૌથી વધુ ઉપયોગમાં લેવાય. છે લોકો રોજિંદા જીવનમાં શાળા કોલેજ ઓફિસ અને બજાર જેવા અન્ય સ્થળોએ જવા માટે તેનો ઉપયોગ કરે છે. અને એમાં એક બીજો પરિવહન જે જળ પરિવહન તરીકે નદી ન સમુદ્ર અને અન્ય જળ માર્ગ દ્વારા થતું પરિવહન ને જળ પરિવહન કહી શકાય તો એમાં પણ ઘણા બધા સાધનો છે હોળી છે નાવ સ્ટીમર જહાજ. વગેરે જે સમાજ થાય છે એમાં અને પ્રમાણમાં માર્ સામાન્ય એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવા માટે જે પરિવહન ખુબ જ ઉપયોગી બને છે અને એમ જોવા જઈએ તો જળ પરિવહન ખર્ચની દ્રષ્ટિએ પણ ઘણી વખત સસ્તું હોઈ શકે છે અને બીજું એક પરિવહન ન માર્ગ છે જે કે હવાઈ માર્ગ. હવાઈ પરિવહન છે જેમાં વિમાન દ્વારા થતું પરિવહન ને હવાઈ પરિવહન કહેવાય છે. અને હવાઈ પરિવહન સૌથી ઝડપી પરિવહન પરિવહનની વ્યવસ્થા છે. એમાં લાંબા અંતરની મુસાફરી ટૂંકા સમયમાં કરવા માટે અને વિમાન ખુબ જ ઉપયોગી છે આજના સમયમાં લોકો દેશ વિદેશમાં જવા માટે. હવાઈ પરિવહન નો ઉપયોગ કરે છે. અને પરિવહનનું મહત્વ એ છે કે લોકોની મુસાફરી માટે પરિવહન દ્વારા લોકો એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી જઈ શકે છે. વિદ્યાર્થીઓ કોલેજ અને શાળાઓ એ જઈ શકે. લોકો નોકરી, વ્યવસાય અને અન્ય કામ માટે મુસાફરી કરી શકે છે. અને માલના હેરફ હેરફેર માટે જોઈ તો ખેડૂતો પોતાના ખેતરમાં પેદા થયેલા પાક બજારમાં લઈ જઈ શકે છે. અને ઉદ્યોગો માં બનેલી વસ્તુઓ દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવી શકાય છે. જો પરિવહન સુવિધા ન હોય તો? માલસામાન નું વેચાણ અને ખરીદી ચલબની સાથે શી પરંતુ એવી જ રીતે વેપાર અને ઉદ્યોગ માટે પણ પરિવહન ખુબ જ ઉપયોગી છે. પરિવહન વેપાર અને ઉદ્યોગો માટે વિકાસ માટે ખૂબ જ મહત્વ છે. કાચો માલ કારખાના પણ માં પણ પડે છે. અને તૈયાર માલ બજારમાં પહોંચાડે છે. એવી રીતે ગામડા અને શહેરો વચ્ચે પણ જોડાણ નું પરિવહન છે. એવા ઘણા બધા પરિવહન ના એ વિકલ્પો છે જે, આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને
એમ જવા જઈએ, તો ખુબ જ મહત્વનું છે, અને તમે ક એ રીતે કે અમુક નુકશનો પણ છે. કે વધ વધતા, જે સાધનો છે, એની સંખ્યા વધી જતીશે અને પ્રદુષણ અને ટ્રાફિક એવી ઘણી બધી નુકશનો પણ થઈ શકે છે તો તમે શું કેશો મિત્રો?
હા, મિત્ર! પરિવહન કપન દેશને વિકાસનું કરોડરજુ માનવામાં આવે છે. તે લોકો માર સમાન અને સેવાઓને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડીને દેશના આર્થિક, સામાજિક, શૈક્ષણિક, કૃષિ અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આધુનિક જીવનમાં પરિવહન વિના વિકાસની કલ્પના પણ શક્ય નથી, આપણે પરિવહન ના સાધનો ના જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું જોઈએ, અને પર્યાવરણને અનુ પરિવહન ને પ્રોત્સાહન આપવું જોઈએ. સારો પરિવહન વ્યવસ્થિત સમાજ મજબૂત અર્થતંત્ર વિકસિત રસ્તાના નીકણ માટે અનિવાર્ય છે. મિત્ર તમારો આટલો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર.
હા, મિત્રો તમારો પણ આભાર.